હા, આયો અવાજ હા, આયો-આયો
કેમ છો?
બસ એકદમ મજામાં
આજે આપડે હોળી નો તહેવાર વિશે વાત કરીએ.
હા, હોલી ભારતનો ખુબ જ પ્રસિદ્ધ તહેવાર છે.
આ તહેવાર રંગ, પ્રેમ અને એકતાનું પ્રતિક મનાય છે.
હા, હોલી નાના થી મોટા સુધી બધા લોકો ઉજવે છે.
હોળી પહેલાં હોલિકા દહન થાય છે.
હા.. અને હોલિકા દહન સત્યની એકદમ સત્ય અને અસત્યની પણ એક જીત દર્શાવે છે.
હા. આ દિવસે લોકો લાકડા ભેગા કરીને અગ્નિ પ્રગટાવે છે.
હા અને લોકો અગ્નિની ની, પ્રદક્ષિણા પણ કરે છે.
તેના પછી બીજા દિવસે રંગવાલી હોલી ઉજવી જાય છે.
હા અને આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે.
હા, ગુલાલ નો ઉપયોગ પણ ઘણો થાય સે.
હ, જેમાં લાલ, લીલો, પિલો, ગુલાબી જેવા ઘણા રંગ જોવા મળે છે.
હા, રંગ જીવનમાં આનંદ અને ઉમંગનું પ્રતીક છે.
એકદમ સાચી વાત. અને હોળી ના દિવસે ઘણા લોકો સવારે થી તૈયાર કરે તૈયાર કરે છે આમ
હા, ઘરની સફાઈ પણ કરવામાં આવે છે આ દિવસોમાં
હા અને મીઠાઈ પણ બનાવવામાં આવે છે.
ઘણા ઘરમાં ગુજિયા બનાવાય છે.
હા અને કેટલાક સ્થાને પુરણપોલી પણ બનાવવામાં આવે છે.
ઠંડાઇ પણ ઘણા લોકો પીવે છે આ દિવસોમાં
હા, એકદમ સાચત, આ તહેવાર ખુબ અ, કુટુંબને નજીક લાવે છે.
લોકો એકબીજાના ઘરે જઈ શુભેચ્છાઓ આપે છે.
હા અને તેઓ રંગ સાથે રમતા હોય છે.
હા, પિચકારી થી પાણી પણ છૂટો, છાંટવામાં આવે છે, આ દિવસોમાં
હા અને બજાર માં વિવિધ પ્રકારની પિચકારી મલે છે.
હા, બિલકુલ રંગના પેકેટ પણ આસાની થી મળી જાય છે આ દિવસોમાં
હા, એકદમ સાચી વાત ને આજે પ્રકૃતિ રંગનો ઉપયોગ, વધે છે.
આથી ત્વચાને ઓછું નુકસાન થાય છે.
અને પર્યાવરણ ની પણ સંભાળ રાખવી જોઈએ.
હા, પાણીનો વ્યર્થ ઉપયોગ ના કરવો જોઈએ આપણે.
હા અને સુખા રંગ સાથે પણ હોળી ઉજવી શકાય.
હા આથી પાણીની બચત થાય છે.
હા અને હોલી લોકો વચ્ચે-વચ્ચેનો એકદમ ભેદ હૂલાવી દે છે.
હા, બધા એક સાથે હસી ને રમતા હોય છે આ દિવસો એ.
હા અને આ તહેવાર પ્રેમ અને મિલાપ નો સંદેશ આપે છે.
રોષ અને દવેસ દૂર કરવા નો પણ આ અવસર છે.
હા અને હોલી ના ગીતો પણ ઘણા જાણીતા છે.
બિલકુલ કેટલાક સ્થાને ધૂ ધૂલ અને નાગર ધૂલ અને નગારા વગાડવામાં આવે છે.
હા અને લોકો નૃત્ય પણ કરે છે.
આનંદનું વાતાવરણ બની જાય ચાર દિવસોમાં.
હા અને ગામમાં હોલી ની એક અલગ જ મજા છે.
બિલકુલ શહેરમાં પણ મોટા ઉત્સાહ સાથે ઉજવાય છે હોલી તો.
હા અને કેટલાક સ્થાને સંસ્કૃતિ એકદમ કાર્યક્રમ થાય છે.
હા બાળકો માટે રમત પણ રાખવામાં આવે છે.
હા અને હોળી ભારતના ઘણા રાજ્યોમાં અલગ રીતે ઉજવાય છે.
બિલકુલ દરેક સ્થાને પોતાની પરંપરા હોય છે.
હા અને પરંપરા ને જાળવી રાખવી એ બી બહુ જરૂરી છે.
હા બિલકુલ પરંપરા તો જાળવી જ રાખવી જોઈએ નવા યુગ સાથે સારી પરંપરા પણ ચાલતી રહી રહેવી જોઈએ આપડી.
હા અને હોળી એકતા નો પણ સંદેશ આપે છે.
હા બધા ધર્મ અને સમાજનો લોકો સાથે મળીને આનંદ મનાવી શકે છે.
હા હા અને હોળી થી મિત્રતા પણ મજબૂત બને છે.
હા પ્રેમ અને સમાન નો ભાવ વધે છે આ દિવસ.
હા અને રંગ જીવનમાં નવી ઉઊર્જા લાવે છે.
હા હોલી નો તહેવાર દરેક વર્ષ ખુશી લઈને આવે છે.
હા અને આપડે બધા સુરક્ષિત રીતે હોળી ઉજવવી જોઈએ.
હા પ્રકૃતિ રંગ પ્રાકૃતિક રંગ વાપરવા જોઈએ આપણેે.
હા એકદમ સાચીત ને બધા સાથે પ્રેમ થી વર્તવું જોઈએ.
હા આ રીતે હોળીનો તહેવાર વધારે સુંદર બની શકે છે.
હા હોળી ખડે ખડ પ્રેમ રંગ આનંદ અને એકતા નો તહેવાર છે.
બિલકુલ સાચી વાત છે આપડે હોલી વિશે વધુ વાત આગળ વધારીએ ચલો.
હા આ તહેવારની ઘણી રાસપ્રદ વાતો છે હજી તો.
હા હોલી આવતા પહેલા લોકો બજારમાં ખરીદી કરવા જાય છે.
હા, જેમાં રંગ ગુલાલ પિચકારી અને મીઠાઈ ની ખરીદી થાય છે.
હા દરેક બજારમાં રંગબેરંગી દ્રશ્ય જોવા મળે છે.
હા અને નાના બાળકો રંગ જોઈને ખુશ થઈ જાય છે.
હા હોળી પહેલા ઘરની સફાઈ પણ કરવામાં આવે છે.
હા અને ઘરની એકદમ સજાવા માટે કેટલાક લોકો ફૂલ નો ઉપયોગ કરે છે.
હા હોલી કુટુંબને એક સાથે લાવતો તહેવાર છે.
હા અને બધા લોકો સાથે મળીને ઉજવણી કરે છે.
હા વડીલો, બાળકોને અને હોળીનું મહત્વ મહત્વ સમજાવે છે.
હા એકદમ સાચી વાત અને પરંપરા એક પેઢી થી બીજી પેઢી સુધીનું પહોંચ છે.
હા. હોળી ના દિવસે સ સવાર થી ઉત્સાહ જોવાવા મળે છે.
હા અને ગલી અને ચોક માં એકદમ ખુશીનું વાતાવરણ હોય છે.
બિલકુલ લોકો એકબીજાને રંગ લાવી લગાવી શુભેચ્છાઓ આપે છે.
હા અને હસી અને આનંદથી દિવસ
હા હોલીનો રંગ ઘણા અર્થ સમજાવે છે.
હ જેમાં કે લાલં રંગ ઉત્સાહ દર્શાવે છે.
લીલો રંગ પ્રકૃતિ સાથે જોડાયેલો છે.
હા અને પીળો રંગ ખુશી અને પ્રકાશ દર્શાવે છે.
હા અને તો ગુલાબી રંગ પ્રેમનું પ્રતિક મનાય છે.
હા અને વિવિધ રંગ જીવનની વિવિધતા બતાવે છે.
હા હોલી થી લોકો વચ્ચેનો અંતર ઓછો થઈ જાય છે.
હા અને બધા એક બીજા સાથે હસી ને મળીને રહે છે.
હા મિત્રતા વધે છે લોકો વચ્ચે.
હા અને સમાજમાં મિલાપ વધે છે.
હોલી સામાજિક એકતા માટે પણ મહત્વપૂર્ણ ભાગ છે.
હા એકદમ સાચી વાત અને હોલી ના ગીતોનો પણ એક અલગ જ આનંદ હોય છે.
હા ઢોલ અને તાલ પર લોકો ગરબો અને નૃત્ય કરે છે આ દિવસોમાં.
હા અને કેટલાક સ્થાને સંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાય છે.
બાળકો ગીત કવિતા અને નાટક પણ રજૂ કરે છે.
હા અને હોળી દરમિયાન સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ.
રસ્તો અને જાહેર જગ્યા ગંદી કર ના કરવી જોઈએ આપડે.
હા અને રંગ રમ્યા પછી સફાઈ પણ જરૂરી છે.
હા આથી પર્યાવરણ સ્વચ્છ રહે છે.
હમ્મ પશુ-પક્ષી પણ રંગ ના નાખવો જોઈએ.
હા તેઓને પણ સુરક્ષા અને સંભાળની જરૂર હોય છે.
હોળીનો દિવસ પ્રેમનો સંદેશ આપે છે.
હા બિલકુલ દરેક વ્યક્તિ સાથે વિ વિનમ્રતાથી વર્તવું જોઈએ આપ હવે આ દિવસ હારા.
હા અને હોલીમાં હસવું રમવું અને આનંદ કરવો એક સરસ છે.
પણ મર્યાદા પણ એટલી જ જરૂરી છે.
હા, અને કોઈને બલ જબરજસ્તી થી રંગ ના લગાડવો જોઈએ.
બિલકુલ, સાચી વાત કહી તમે, બીજાના મનનો આદર કરવો જોઈએ આપણે.
અને આ તહેવાર દયા અને સન્માન પણ શીખવાડે છે.
સારા સંસ્કાર જીવનને સુધાર બનાવે છે.
હા, અને હોળી ના દિવસે મીઠાઈ વેચવાની પણ પરંપરા છે.
હા, મીઠા સા સંબંધો માં પણ દેખાવી જોઈએ.
હા અને આનંદ વેચવાથી વધે છે.
હા, ખુશી પણ બધા સાથે વેચવી જોઈએ આપણેે.
હા, અને હોલી ભારતની એક સંસ્કૃતિ નો સુંદર ભાગ છે.
હા, આ તહેવાર દેશની વિવિધતા પણ દર્શાવે છે.
હા, એકદમ સાચી વાત કઈ તમે.
હા, મને આજે તમારી જોડે આ વિષય પર વાત કરીને ખુબ આનંદ આવ્યો.
હા, એકદમ રસપ્રદ વિષય હતો તમારો.
હા, તો આપણે કોઈ બીજા આવા ટોપિક પર વાત કરીશું ચાલો આવજો.
હા, આવજો.
હા.